હા બોલો
તેમ
હો મજામાં
કે સ્થાનિક વાનગીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પે સૌથી થી પેલા તમે શણ અવસ્થાની વાનગી હોવું છે.
હમ્મ, અમારે આ બાજુ શું હોય વધારે તો ઘઉં થતા હોય ને મકાઈ થતી હોય એટલે અમારે બહુ સારું પ્રિયમન પ્રિયમાં જમવાનું ખોરાકમાં લેવામાં આમ તો મકાઈ નો રોટલો તમે ગમે તે હોય ને તો ગમે તે પ્રસંગો હોય તો એ લોકો મકાઈ ના રોટલા ની પેલી પસંદ કરતા હોય ઘઉં ન રોટલો તો આ જુ ન હોય પણ પેલા ફર્સ્ટમાં તો મકાઈ ન રોટલો ને મકાઈ ન રોટલો અને કઢી શા ક લોકોને બહુ પ્રિય એટલે બહુ પ્રિય. મોટા ભાગના લોકો ગમે તે હોય ગમે તે મોટો પ્રસંગ હોય આના મોટો પ્રસંગ હોય તો ગમે તે હોય તો મકાઈ ન રોટલો કઢી. કઢીનું શાક શાક તો ગમે તે હોય પણ કઢી હોય ને તો લોકો જબરજસ્ત પસંદ કરે. બીજું બધું તો ઓછું છે.
કઢી નું શાક એટલે?
કઢીની અંદર પેલું
એટલે લ એટલે લસન, લસણની, લસણની કઢી આવે એ? બરોબર. એટલે લસણનું, લસણનું શાક કેહવાય ને?
હા, લસણ નું શાક કહેવાયને. હા, લસણને આમ અલગ થી જ કઢી આવે છે. છાસ ની જ કઢી બનાવવામાંમાં આવે છે એ અલગ થી આવે છે. પણ એ લોકો વધારે પ્રિય. બહુ ગમે. તો
સારું ઉનાળા ની અંદર એ બધું સારું હોય પછી મકાઈ નો રોટલો છે એ બધ બહુ પ્રિય અને બીજું તો ઓછું છે જે બાજીનોો રોટલો છે એ અમારે બાજુ ઓછું હોય એટલું બધું ગૌનું બધું ક પણ મકાઈ નું બહુ પ્રિય હોય લોકોને. અમારે દાદા વખત ના બધા બહુ મકાઈ પીયો હોય એટ તમારી બાજુ
હમ
તમારું કઈ કવે.
અમારી મારી જો વાત કરું તો અમારી સડ તો શું છે. કો એવું. પ્રિય હોય છે. લોકોને કારમ કે અમારે એકમ આમ પેલું ગાઠિયા વાળી તમે ભોજન થયું ને તો એ એ લોકો અ એમાં ર રોટલી પ્ર સૌથી વધારે અને સાંગને સ તમને વાત કરું નિશાન ના સમયે તો રોટ રોટલો વધારે ગ બાજરીનો રોટલો હોય એ લોકોનો બ બડતી બાજરીનો રોટલો છે. પછ જોવાનો ર છે મકાઈ ના રોટલા છે અને ઘઉ ની રોટલી વધારે કારણ કે પેલી ઘઉ ની રોટલી શું છે? પેલો તેમ છે પ જોવામાં એકદમ સરળ અને એનાથી શું જમવાનું તો પહચી જ રટલા બધું શું છે જલ્દી પહોંચે નહી કે એવી થઈ ગયો ને.
હા
એટલા મન સ્થાનિક વાનગીઓની વાત હિન્દુસ્તાનિ વાનગીઓમાં તમારે શું? આપણે તમને ખબર હોય તો આપણે કાઠિયા વાળી ચક વોજન હોય. રાઠિયાવાળી ભણ બધા શાક અવેલેબલ હોય તમને ખબર હો એક હમ મસાલા મરી મસાલા દ એમ ભરપૂર હોય. તીખા તંતંતરરે જોય લસણની ચટણી પછી કાઠિયા વાળી શાકમાં જે સેવ ટમેટાનું શાક હોય ને એ લોકો માં ખુબ. વીય એ ઓટોમે સાચ છે ને એ બધા જોડે ચાલે જેમ કે દાખલા તરીકે હું તમને કહું તો રોટલી સાથે ચાલે પરઠા સાથે ચાલે. થેપલે તે ચા અને ઓડસાભ ઓડિશાથી ચાલે ગમેમે ગમે અ તમે કોઈ પણ વસ્તુ લઈ જૂઓ. એ એ સવ એટ અનુસાર કોઈ નહી કોઈ પણ વસ્તુ મ જાય.
ગમે તે વસ્તુ ચાલતી ગમે તે રોટલી ચાલી છેમ.
હા, રોટલી, પરોઠા, થેપલાં પછ રોટલા બાજરાના મકઈના, જુવારના બધાના કોઈ પણ બ્રેડ હોય તો બ્રેડ સાથે પણ સેવ ટામેટાંનું શાક હોય ખુબ જ પ્રચલિત છે અમારી સાઈડ. ને પ્લસ શિયાળો, શિયાળો ના સમય માં શું હોય રીંગણનો ઓળો તમને ખબર હોય તો આપણે ભરથું કે રીંગણ રીંગણ નું ભરથું ખૂબ જ ફેમસ છે. માર એ રીંગણ ભરથું ની સાથે એક તો બાજરીનો રોટલો જે જમવાની મજા આવે ને એ તમને આમ તમારી સામે આમ છપ્પન ભોગ એઈય તો એ એ પણ તમને ન ભાવે. એક શિયાળા શું જોઈએ કે જે રીંગણ નું શાક તમારે ખાવાનું જોઈએ. ઉર્જા ઉત્પન્ન માસુદીમાં.
હમ
એ એને કરીંગણના શાકને વધારે પડતું લોકો શિયાળામાં પ્રફર કરે એનું મુખ્ય કારણ એ છે. કારણ કે એની અંદર ગરણી વધારે હો રીંગણના સાધમાં ઉનાળાના સમયમાં લોકો થાય નહી કારણકે ઓલરેડી ઉનાળાના સમયમાં ગરમી એટલી હોય. એટલે ત્યારે તો કઈ જરૂર ન હોય પણ શિયાળાના સમયમાં શું છે કે બધું વાતાવરણ એકદમ ઠંડુ હોય.
હમ તરણ ઠડુ
ટેમ્પરેચર જે છે ને એમ નીચું થઈ ગયું હો એટલે એલે એમ એ પ ગ પીટિંગ નું કામ કરે. લંગણ ન ભર થું રિંગ નુસાર પું હટ અંદર બ એની ઉર્જા તે નથી એનાથી આમ મુજિયા મને આપણ રિંગ અને શાક ની. આપડે ઈ ઈ ઘણું ધું પ્રિફર કરતા હોય છે લોકો.
હમ્મ
પછી બીજી તમને વાનગી ની વાત કરું તો મારે દિવસે ભચિયા ખુબ જ પ્રિય છે ડોકોની ભજીઆરા ખા કોઈ પણ તમે અલગ અનગ પ્રસંગમાં જાઓ ને
હા.
ના પ્રસંગમાં ભજ્યા તો હોય હોય હોય ને જ. જેમ કે એમાં ઓ બટાકા વાળા હોય પછી બટાકાની પતરી હોય મોડજા ના ભજીયા હોય પછી ભરેલા આ કા-કાંદા ના ભજીયા હોય. પછી તેમાં બરાબર હવે તો બોગડી એક નવું નવું એક વેરાયટી નીકળી છે. ઓગળી કે એને ઈ પણ અબ બહબત ફેમસ છે અત્યારે.
હમ્મ, હમ્મ.
ભજીયા જે વસ્તુ છે ને તમને દરેક પ્રસંગ પર થોડો આ સાવ-સારો પ્રસંગ હોય ને શ્રીમંત હોય કોઈ પણ વસ હોળી લગન હોય કોઈ પણ ઓલો ફશન પા એ જન્મ દિવસ તમારો હોય ને તો ભજીયા ના ભજીયા ના તમે કીધા ન હોય હોય ને હોય જ. કે ઈ લોકોને નો અમુ અમારી સેટ શું ને એ લોકો બહુ આમ પ્રિફર કરે. તમ પછી આઉં ભજીયા જો તમે એ જમ જમવામાં એટગો કરો ને તો મજા નો આવે માણસો ને ગુજિયા એક તો લીફ તો ભુજી આ ખુબ પ્રિય છે અને બીજું તમે વાત હત અચ્છા ડગરારેગરા સવારના અ ચલે ભગાડી જલેબી કા પીપલા દહી પીપલા ચા જામ ઉ સ અને બય વાગી કે તો મારી ઓછ વાત કરો. બ માટે બ તોલા ચ સો એક પા
હમ
હજ બરે સંડે હોળ. તો સંડે ના તો મારે એના વગર નો ચાલ.
હારુ. સારું કેવાય.
એલે જલેબી ગાંઠ છે ને મારા બહ ખુબ જ ફેમસ છે.
બહુ ફેમસ.
અને અમારે જોવા જલેબી ગાથીયા કઈ મળતાય નથી. એવું મે સાંભળ્યું તું તમાર લોકો પાસે. હા. એટલે ઘણા લોકો છે ને અરે અમારે ત્યાં આવે ને તો એ તમારા જલેબી કેટલા ફેમસ છે. ઘણા દૂર દૂરથી હા. એ લોકો એટલુ પ્રેમી આપે છે.
હ હા હા સારું કેવા.
તમારી તમે તમારું જણાવો તમાં સે બીજી કઈ કઈ વાનગી
એ એટલે મારું મારું પ્રિય એટલે મને તો શું હવે તો અમારે શું હોય ગામડાની અંદર તો સાદું સિમ્પલ જ હોય એટલું બધું કઈ ન પણ શું હોય બહારનું ખાનું આપણે એટલું બધું ખાતા નહી પણ અમારે ગામડાની અંદર શું હોય શિયાળા ની અંદર શું હોય શિયાળા ની અંદર પેલી લીલી ભાજી આવેને ભાજી ના રોટલા બનાવે. નેવું ટકા ઉપર લોકો એ શિયાળાની અંદર જે ભાજી ના રોટલા આવે ને એ બહુ ફેમસ અમારા ગામડાના લોકોને બહુ ભાવે એટલે શિયાળાની અંદર તમે જોવા જ ને તો લોક કોઈ જ ખાતા હોય. નેવું ટકા ઉપર એટલે શું હોય શરીર માટે તંદુરસ્ત માટે ગમે તે લોકો શિયાળાની અંદર એ બહુ ખાતા હોય એટલે એકડમ ચોખ્ખું એટલે બજારનું જેવું કેમ કે ખાતર વાળું છે આતે છે એવું નહી એકડમ ચોખ્ખું એજ અમારે ઉનાળા ની અંદર તો શું હોય ઉનાળાની અંદર તો અમારે ગામડાની અંદર તો બધી આ બધું શું હોય ખામડા ની અન દર આંબા હોય ને ગમે તે બધા ઝાડ હોય ને એટલે સારું એટલે બધું ખાવાનું પીવાનું એવું. કઈ પેલું છેને થી પણ અમારે એ બાજુ આંબા ને એવું હોય ને એટલે લોકો જાત એ જેમ આપણે ચટણી નહીં બનાવતા ચટણી ને બધી જાત એ બનાવતો હોય એટલે એ બજાર નું કોઈ ઓ એટલું બધું ખરીદતા ના હોય અમને ખાવા પીવાનું અમારે ઘેર જ હોય પચાસ ટકાથી ઉપર ઘેરનું જ બનાવી ખાતો હોયસ શાકભાજી છે આ છે બધું ગામડાની અંદર અ પેલું કરતો એટલે બજારનું અમુક મોટા પ્રસંગો કે એવું હોય તો બાકી બજારની શાકભાજી આ છે લાવને બનાવે અમા મોટાભાગના લોકો ગામડાની અંદર જ શાકભાજી ના બનાવતા હોય.
સારો વાપરે છે અત્યારે તમે તમારા જે વાનગીઓના વિશે તમારા અનુભવો મારી સાથે શેર કર્યા એ વિશે એના બદલ તમારો ખુબ ખૂબ આભાર.
થેન્ક યુ.